હલો.
હલો.
હા, મનીષા ભાભી કેમ છો?
મજામાં તમે બતાવો.
હા, બસ તમારી ફોનની જ રાહ જોઈ રહી હતી.
આવુ હું પણ થયું કે લગાવું પર વાંધા થતા જ નથી આખો દિવસ આ એમજ ચાલી જાય છે.
હા, બો દિવસથી અ આપણી વાત નઈ થઈ હતી તો હું પણ અ હતું કે તમારી સાથે વાત થઈ તો પછી
સેમ મને પણ આવું જ લાગ્યું સેમ. હું પણ આવું જ સોચી રથી.
હા, હા તો આપણે પ્રોજેક્ટ પછી મળીને જ બનાવીએ બરાબરને.
બરાબર. તો શું કરવાનું તમને સોચી લીધું છે?
હા, એટલે આપણે શનિ રવિમાં મળીએ.
ઓકે.
અચ્છા, મારા ઘરે રાખીએ કાતો પછી તમારા ઘરે રાખીએ બરાબર.
બરાબર છે તો ક્યારે તમે આવજો મારા ઘરેથી.
આ તો તમારી ઘરે રાખીએ તો પછી શનિવારે સાંજે ફાવશે તમને?
શનિવારે સાંજે શનિવારે સાંજે તો મને થોડું કામ છે.
એવું છે તો પછી રવિવારે સવારે બપોરે તમે જેમ કહો.
બપોરે તો પેલા જેન્ટ્સ લોકો ઘરેમાં ઘરે માં જ છે.
અચ્છા.
હમ તમે સોમવારે સોમવારે આપ જોડે બેસીએ
ના હું એમ કહેતી હતી કે આપણે છોકરાઓને લઈને બેસીએ તો એ લોકો પણ એમ શીખે એમ એટલા માટે.
હા તમે તો બરાબર કીધું શનિવારે તેમ સોમવારે સાંજે
એવું હા હા ચાલશે મને તો ચાલશે.
ચાલ છે, ને તારા છોકરા એ ટ્યુશન વગેરે જાય છે?
હા એટલે આવી જશે આપણે સાત વાગે પછી નું રાખીએ સાત વાગે સુધી આવી જાય છે.
અચ્છા સાત વાગે આવી જશે હા તને બરાબર છે, સાત વાગે હું પણ આરતી વગેરે કરી લઈશ પછી ફ્રી થી બેસી
હા હા એટલે બે કલાકનું જ કામ છે, બધું થઈ જશે એમ આપણે મળીને કરશું તો
પણ બાળકો જોએ બાળકો આ એકબીજાના સાથે બેસે છે. તમે તો ખબર છે તે સા
થોડું તો ખબર પડશે ને કે આપણે શું કરે છે, એટલે મસ્તી તો કે એમ પણ ઘરે પણ કરવાના ને તમારી ઘરે પણ કરશે એ આપણે જોઈ લઈશું એમ.
અને જોડે મળે છે, ને એ વધારે જ મસ્તી કરવાનું આનું
હા હા. પણ એટલે આપણે એમ પ્રોજેક્ટ બનાવશું તો એમને ચોંટાડવાનું કામને થોડું ઘણું એમને પણ આપી દેશું તો થોડું એમ બિઝી રહેશે તો
બીઝી રશે અને હમજી પણ લેશે.
હા એજ એજ એજ.
હા સારું કીધું તમે પણ.
હા હા. ને બીજું શું કહું છું હું સામાન પણ હું જ લઈ આવીઈશ બરાબર ને?
બધું સામાન તમે લાઈસ
હા એટલે થોડું ઘણું તો ગમને એ બધું તમારી ઘરે હશે ને બીજું બધું જે પેપર ને બધા છે, તે હું લઈ આઈશ.
હ બધા મારા ઘરે પણ જોડે છે, આ કલર પેપર, ક્રાફ્ટ પે પર આ બધું પણ છે.
હા હા ઓકે હા તો કઈ નહી થઈ જશે બે કલાક નું કામ છે, એટલે પ છી ટાઈમ પેલા આપી દઈએ તો પછી માર્ક્સ પણ સારા આવશે એમ.
હા મેન આવું માર્ક્સ તો જોડાય છે ના
હા એજ રિઝલ્ટમાં હા એટલે જ તો પછી આપણે મહેનત કરીએ છે ને. હા હા બીજું આજે શું જમ્યા તમે?
હું બસ આજે અહિંયા તો આખો દિવસ વરસાદ હતી.
હા અરે બહુ જ વરસાદ છે, તમને શું કહું.
હા.
બહુ બહુ જ ખતરનાક વરસાદ છે, અહીંયા તો એટલે પાણી પાણી બધી જગ્યાએ
અચ્છા અત્યાર સુધી કાલે સુધી વારે વરસાદ ચાલુ થઈ છે? હમ હ હજી સુધી પડી છે.
હા બરાબર.
અહિંયા બટ સારું લાગે છે, બઉ ટાઈમ થી વરસાદ નથી પડ તો ન બઉ સુખું સુખું થઈ ગયું છું, અને ગરમી અને વધારે ઉધાળો લાગે છે.
હા અહિયાં તો ઠંડી લાગે છે, બધાને બધા હા બધા બધું બ્લેન્કેટ ઓળીને સોયા છે.
અચ્છા ના મારે અહંથી નથી આવું બધા છે ખુલ્લ હમ્મ
પેલા વરસાદ પડતો નહ હતો અત્યારે પડે છે તો આટલો બધો પડશે.
હા આવું. આ પેલા મારા માયકા સુધી બોલીએ કે અહિયાયા તો વરસાદ નું નામું નશ
હા મારી બેન પણ ત્યાં જ રહી છે અમદાવાદમાં તે પણ એમ જ કેતી હતી કે જરા વરસાદ નથી તો હું. મેં કીધું કે અહીયાં એટલો બધો વરસાદ છેને વિશ્વાસ જ નહીં આવતો હતો. મેં એને વિડીયો પાડીને મોકલ્યું તો એને વિશ્વાસ આવ્યો.
ઓ હું પણ આવી રીતે જ કહું મારી મમ્મી એ કીધું કે અહિયાં વરસાદ નથી આટલી બધી ગરમી પડે છે હું બતાય નથી શકતુ. તો ખુશ હું વાત કરો છો અમારે અહિયાં તો વરસાદ કાલ થી શરૂ થઈ છે શું વરસા વરસાદ પડે છે અને કેવું મસ્ત મોસમ થઈ ગયું છે.
હા એજ નહ એજ નહ આજે તો અમારે ત્યાં રસ પુરી બનાવી હતી તમારે ત્યાં શું બનાવ્યું હતું.
આ જે અમે પહેલે તો છોલા ભટૂરા બનવાયા અને હમ્મ ફેર રગડા પે્ટિસ બનાઆઈ અને શા સાંજે સુધી બાળકો જમવા માટે કહી દું
હા હા.
તો હું રગડા પેડીશ તમે બના તે ટાઈમ બનાવ્યુ
અચ્છા અચ્છા અહિયાયા તો રસપુરી બધાને ભાવે છે એટલે એક જ વસ્ત શું કરી બધા માટે.
મને પણ રસપોડી નથી ગમતી.
હા હવે બસ થોડા દિવસ છે પછી તો કેરી ખતમ થઇ જશે.
કેરી ખતમ થઈ ગશે. મારા માયકા સુધી ના આનું પણ આ છે રસપુડી બહ ગમે છે. બટ મન પર્સનલી મને નથી ગમતી.
હા બરાબર બરાબર.
આમરસ મતલબ એસે હ ગમતું છે.
હા હા પણ એમ એટલે જમવામાં નહી ગમે એમને
હા જમવા નગ્
હા બરાબર બરાબર.
શેક યુઝ કરીશું.
હા બરાબર બરાબર બીજું શું ચાલે છે. તમે કેવું બીજું.
બસ રાત થી જમવાનું તું મારા પતિ એ હવે ઘરે આવી્યા.
અચ્છા
હમ્મ તેમને જમવાનું આપીને પછી હું બેસી કે કેટલા દિવસ થી વાત નથી કરી તમારા સુધી
હા હા મારું પણ બધું કામ થેય હું સાંજે કરવાની હતી તમને ફોન પણ મારે કપડાં પ્રેસ કરવાના હતા પછી એટલે મેં તમને નહી કર્યું પછી મેં કીધું કે રાત્રે એટલે નવરી પડું એટલે ત્યારે તમને ફોન કરું પછી આખો દિવસ કામ જ કામ હોય સ્કૂલ ચાલુ થઈ જાય ને પછી બઉ જ કામ હોય.
બઉ કામ હોય છે અમારે અહિયાં મારા બાળકો સ્કૂલ ચાલુ થઇ ગયા છે. તો ક્લાસીસ જોઈન કરવાયા છે મને.
અચ્છા હા.
હમ સારું તે આખા દિવસ શું કરે. તે રમે પછી. બાળકો આપસ સુધીલ લડે અને કરે તો. ક્લાસીસ જોઈન કરવા તો. ના ના પેલા દીકરી છે. અને તે પાસ બાબા છે.
અચ્છા હા હા હા મારા બંને છોકરા છે આપ. આખો દિવસ લડાઈ કરે છે બાપરે મેં તમને શું કહું. આખો દિવસ મારો તો આખું ઘર માથા પર લઈને કરે.
બધા જ લોકો જેના બે બાળક છે ને આવું. જ ક છે બો. મારા જ બે છે દોનો સેમ બંને સેમ. એજનું છે તો. એક સાતમી માર્ચ છે એક આઠમી માર્ચ.
અચ્છા અચ્છા એક જ વરસનોો ફરક છે બંનેમાં.
હા બંનેમાં એક જ વરષ નો એ ફરક છે.
મારા તો ત્રણ વરસ ન ફરક છે પણ તો બાપરી. મોટો છે ને નલા ને બહુ જ મારે છે વગર વસ્તુ વગર. તે એનું કઈ વાક બ નાઈ હોઈ મોટો. મોટો એ નાના ને બહુ મારે. છે કઈ એટલે કરે નહી રમતો હોય તો પણ એને ઊંધું કરી નાખે. ને ખબર નહી શું શું કરેને મેં તમને વિડીયો મોક. એટલું છું તમે હસી હસીને કહેશો ને પછી ગુસ્સો પણ આવશે તમને.
સારું મોકલ વિડીિયો મો.
હા પછી બધા મને એમ જ કે છે કે મોટા થશે. તો પછી સમજી જશે. તો પછી હું પણ હા એજ ને. હું એકલું તો છોડીને કશે જઈ જ નથી શકતી. ને મારા સાસુ. તો બહ ચાલી નહી શકે એક જ રૂમમાં બેઠા હોય તો એ થોડી ના સા. ચાવશે મારી બંને છોકરાને. તો હું કશે જાઉં ને તો એકને તો લઈ જ જાઉં ને એકને ઘરે મૂકી જાઉં. આવું કરું છું હું.
મારી સાસુ પણ છે પણ તે પણ નહી જોય તે પણ આ. અમ પોતાનું સત્સંગ જોવાનું તાર ચોપડી ભણવાનું. અને બીજા કામ કરવાનું બટ મતલબ બાળક. ને જોવાનું અનુ ના.
હા એજ એ બધું આપણે જોવાનું હોય ને ને મારી સાસુ નો તો પેલોુટ. ચૂટણમાં પણ બહુ દુઃખે છે બહુ મને બહ. એટલા ઈલાજ કરા્યા છે પણ એમને જરાક પણ ફરક નથી પડ્યો.
તમે પહેલા અમદાબાદના સિવિલ હોસ્પિટલમાં જોવાઓ.
અચ્છા.
તે હું મલા. સાંભળ્યું છે ત્યાં ટ્રીટમેન્ટ બહુ સારું થાય છે.
એટલે ડોક્ટરે તો એમને ઓપરેશન માટે જ કીધું છે. તો તમે ઓપરેશનમાં કેવો છો કે પછી.
નહી તમે જવાઓ મેઈન સિવિલ હોસ્પિટલમાં. અમદાબાદના તે. આમાં ટ્રીટમેન્ટ બસ પેલા જોઈ. પછી બતાવે એ અને મને મતલબ ચોખ્ખો નથી ખબર. પણ હું સાંભળ્યું છે કે ત્યાં ટ્રીટમેન્ટ બહુ સારું થાય છે.
અચ્છા એવું છે તો હું આજે જ મારા હસબણ ને વાત કરું છું.
હા.
અત્યારે પણ એ નેચરોપેથીમાં પંદર દિવસ રહી આવ્યા કઈ જ ફરક નહીં. પડ્યો કઈ જ ફાયદો નહી થયો જેવા ગયા તેમજ વાપસ આવ્યા.
ઘૂટણા નુ દર્દ પણ બહુ
હા એટલે પેલું ગેપ પડી ગયું છે ને એમને.
અચ્છા ગેપ પડી ગયું છે.
હા તો એટલા માટે ડોક્ટર ઓપરેશન જ કેઈ છે. તો પછી વચ્ચે સાંભળ્યું હતું કે ઇન્જેક્શન પણ મૂકે છે એનાથી પણ એટલે ફાયદો થાય છે પછી એટલે મારા હસબન્ડને ઇન્ક્વાયરી કરી તો ખબર પડી કે તો બે ત્રણ મહિના ચાલે છે ઇન્જેક્શન. પછી પાછું તેવું ને તેવું જ તો પછી ઇન્જેક્શ અને એક મિનિટ હા અને આપણે મુ મૂકવું જોઈએ ને મે હવે હવે હું તમને કરું છું હે ને.
ઓકે ઓકે.
હા ને હું કરું છું ચાલો.